કઈ બોલો કેવું છે.
બસ એકદમ શાંતિ શાંતિ છે તમે કહો કેવું ચાલે છે.
તમે શું કરતા હતા.
બસ આ ઘડીક બાર બેઠા તા રમેશભાઈ બધા મિત્રો જોડે આયા હતા તો ઘડીક વાર બેઠા તા.
ના ના બેસવું પણ જરૂરી છે મિત્રો જોડે થડોક ટાઈમ સ્પેન્ડ કર્યું તો સારું રેય મગજ ફ્રેશ
હા નાખ કો દિવસ શું કે નોકરી કરી હોય એટલે કંટાળીને આવ્યા હોય એ પછી શું ઘરે થોડીક વાર બહાર બેસીએ તો સારું રે એમ.
હા એજ ને થોડી વાર બાર બેસ્યા હોય તો સારું હવે તમારા માઈન્ડ ફ્રેશ થાય. કારણ કે વર્કલોડ વધારો હોય તમારા કંપની માં. અને શું આખો દિવસ તમે ટેસ્ટિંગને બધું કરતા હો એના કારણે જો તમારા મગજ પર પ્રેશર પણ આવે એટલા કારણે તમા ફેશ થવા માટે કઈકને કંઈક વસ્તુ પ્રવૃ કરવી સારી અને આપ શોષણ પ્રવૃત્તિ કરતા હોય તો તમારા શું મગજ પર વધારે પેલું પણ ના આવે એટલે આખો દા મોબાઈલ લેય પણ ના બેસાય
આખો દિવસ મોબાઈલ જોયો ભાઈ કંટાળો આવે છે અને મોબાઈલ જોઈ એટલે આખો આખો દિવસો આમ થઈ જતી હોય પહી એનાથી આપડી આંખો ને નંબરે આવી જાય ને ઇફેક્ટ વધારે થઇ જાય આંખો ઉપર.
હા આ ટેકનોલોજી જ્યારથી વધી જાય ને પ્રતિકભાઈ ત્યારથી મોસ્ટલી લોકો શું કુટુંબમાં પણ હોય છે ફેમિલીમાં પણ હોય છે તો બધા છ જણા હોય તો પેલા તો કેવું હતું કે બે હાજર દસ પહેલા બે હાજર છ પહેલા કે લોકો શું ભાઈબંધો રાત્રે મળતા પછી સાંજે બધા કુ કુટુંબ વારે આવતા તો ભેગા થઈને વાતો કરતા આખા દિવસ ની કે શું થયું શું કોઈને પ્રોબ્લેમ હોય તો બધું સમાધાન આવતો. પણ જ્યારથી આ ટેકનોલોજી વધી છે અને મોબાઈલ આવી ગયા છે ને લોકોના જીવનમાં ત્યારથી કોઈ વાત જ ન લોકો છ ઘરમાં ફેમિલી મેમ્બર હોય છહી છ પોતાનો મોબાઈલ લઈને અલગ અલગ બેસી જાય કોઈ જોડે વાત નઈ કશું ની સોશિયલ મીડિયા ઉપર લોકોને કે પોસ્ટ શેર કરે બધું રે પણ કશું એવું નહી. કે આપડે સોશિયલ ટાઈમ લોકો જોડે વિતાઈએ. બાકી તો કેવું હોય છે કે આપડે આમ કરતા હોઈએ છેએ ને તેમ કરતા રહીએ છે ને તો પછી લાઈફ આપડા જોડે ના સ્પેન્ડ થાય લોકોના આપડે ફ્રેન્ડશિપ એ વધારે ઈમપોર્ન્ટ બાકી સોસીયલ મીડિયા જેવી જ ઇમ્પોર્ટન્ટ આપ લાઈફમાં રે
સો ટકા આ તમે સોશિયલ મીડિયા જો એવું થઈ ગયું છે હકી તમે કઈ ઘટના બની હોય તો તરત ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ મા કભી વ્ટસઅપ પર આઈ જાય કોઈ સારું એવું કર્યું હો તો સ્ટેટસ માં ચઢાવી દેતા હોય છે. અત્યારેમ લગી રહ્યું હોય તો દેખા દેખી પણ એટલી જ વધી ગઈ છે એમ પેલો ગાડી લાવ્યો તો હું કેમ ના લાવું એટલા ત્યારેમ બધા સ્ટેટસો મૂક કોઈ ઘર લીધું હોય તો સ્ટેટસો મુકતા હોય છે એટલે આના કારણે થઈ ને સોશિયલ મીડિયા ના કારણે થઈને પણ અતારમાં લોકોને જિંદગી માં કેવું છે કે તાર આમ એ રીતના લાઈફ સાઈલ જીવવી પડે છે, ના હોવ છ કાંઈ પણ કંઈક કરીને પછી લોન વલાવી પડે છે અને લોનો લઈને ને આ બધું ક્રિયા કરીને બધી જિંદગી ચલાવી પડ તી હોય છે ઘણા ગરીબ પરિવાર હોય એમના બિચારાને બહુ તકલીફ પડે છે આ રીત.
હા એ જ ને આપડે જોમ જોવા જએ તો એઆઇ કે જેટલું ટેકનોલોજી વધી છે એના નુકસાન પણ એનથી ડબલ છે. કે દેખવા જો તો પછી આપણે હમણા આ સાયબર ક્રાઈમ પણ કેટલો વધી ગયો છે લોકો હવે પેલા તો હતું કે લોકો પોતાના જેવું હતું કે લોકો કેશ વધારે વાપરતા ઓનલાઈન પેમેન્ટ નતા હવે જ્યારથી ઓનલાઈન પેમેન્ટ આવી હાસ સુવિધા વધી ગઈ છે ઓનલાઈન પેમેન્ટની પણ કેવું થય છે કે સાબર ક્રાઈમ પણ વધી ગઈ છે. લોકોના ખાતામાંથી વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર અમુક વખતે લાખ લાખ રૂપિયા ઉડી જાય છે. ખબર છે અને સૌથી વધારે ફ્રોડ ગરીબ જનતા જોડે જ થાય છે.
હમ સો ટકા સો ટકા કરણ એ લોકોને અત્યારે કઈ ખબર જ નથી પડ તી ને અત્યારે એ લોકોને કઈ ખબર ના પડે મોબાઈલ ની અંદર ના લોકો ઓટીપી આ માગી લે પેલું પૂછી લે કોઈ આધાર કાર્ડ માટે ની વાત હોય તો આધાર કાર્ડ કઢાવવા ગયા હો એટલે એમને બ ચારા ને એવું જોય કે મારા આધાર કાર્ડ કઢાવવા ટ ગયા હતા એનો ઓટીપી આવ્યો છે એટલે બી ચારા લોકો આપી દે છે ને પછી એમના સાથે ફ્રોડ થાય ને પેમેન્ટ પમેન્ટ આ બધું કપાઈ જતું હોય છે. એટલે બઉુ સા ચવું પડે સો ટકાની વાત સારી આ બધું ટેક જે આમાં કેવી જેટલી સગવડતા વઘ શે ને છે ને એટલું જ તમારી અંદર તમારે આ તો રેવાનું જ છે કે આવું ફ્રોડ ના આ બધા કિસ્સા વધતા જ રહેવાના એમ જેથી સુુખ સાહેબી વધી એટલું તમારી અંદર આળસ પણ વધતી જ રહેવાની
હા બરાબર છે ને આમ તો તમે જોવા જાવ તો હમણાં જ મારે એન્જલ માંથી પણ એક મેલ આવ્યો કે એમને કદાચ પંદર થી વીસ એવા નંબર આપેલા છે કે એન્જલના નામ ઉપરથી તમારે આ કોઈ કોલ આવે અને ઓટીપી માંગે તો ના આલતા. હવે તો કેટલું કજો હવે દરેકમાં પેલાવું થઈ ગયું છે એમ.
હમ સો ટકા સો ટકા હતા બધા લોકો કરતા જ હોય છે. આવું કંઈકને કંઈક કઈકને કઈક બધા પોતપોતાની રીતના એપ્લિકેશ ન વાળા તમને કે જ છે બેંક વાળા કે જ છે કે અમે કોઈ દિવસો ઓ ટીપી માંગતા નથી અને કોઈ દિવસ આવી રીતના વાત કરવાની આવેક ફોન બોન આવે તો એને ટાળવો હોય એમ બને ત્યાં સુધી મતા સરકાર પણ આના વિશે જાગૃતતા બહુ લાવી રહી છે. મેસેજો કરીને એડ બનાવરાયને આવી રીતના બહુ જ લાવે છે.
એટલે આપડે જોયું કે સરકાર પણ એટલું જ મથી રહી છે કે લોકો સાયબર નાયા થાય. પછી સરકાર હાલ એટલું બધું બીજું પણ કરી રહી છે કે પોલીસમાં લોકોને કવું કે સાયબર ટેકનોલોજીમાં લોકોને વધારે ભર તી પણ કરી રહી છે જેના કારણે સાયબર ક્રાઈમ નિયંત્રણમાં આવે અને ટૂકમાં શુ કે સાય આખે આખો પૂરો થઈ જાય બાકી આપડે આમાં જોવા જવ આપડે જોવા જ કે ઘણું બધું આગળ આવે છે આમ આવે છે ને તેમ આવે છે તમે તમે દેખવા જો છો. કે કેવું થયું છે કે હમણા ઓનલાઈન અરેસ્ટ નું પણ આયુ છે લોકો એમના મોબાઈલ એ આઈ નો યુઝ
હા હા હા આ બહુ જ થાય છે ઓનલાઈન અરેસ્ટ કરવાની ઘટનાઓ બોજ ઘટે છે અને લોકો સારા સારા એવા વ્યક્તિઓને લોકોને ઓનલાઈન અરેસ્ટ કરીને પૈસા પડવામાં આવેલા છે અને એ લોકો મજબૂત રૂપિયા સાથે વીસ લાખ ત્રીસ લાખ રૂપિયાની તમે જુઓ ને તો બહુ બહુ જ ખરાબ કેહેવાય મની ક્રેપ વાળુ ઘટનાઓ છે. આ બધી ઘટનાઓ થી અત્યારમાં બહુ જ લોકોને છેતરપિંડી ના ધંધાના બહુ જ વધી ગયા છે.
તમે હમણાં જોવા જ તો કે ઓનલાઈનસ્ટ આઈ એમ ફોટો બનાવ કે પોલીસ ના કપડા એવું બધું
આ ટેકનોલોજી ના કારણે જેટલું ટેકનોલોજી એટલું તમારા પેલું તો નુકસાન તો રહેેવાનું જ.
હા એટલે અને એવું કહી દી કે ભાઈ કે તમે એને ઓનલાઈન કેલે તમે આવ સરસ જો કોઈને ફોન ના કરો કશું ના કરો તમે આટલા રૂપિયા હલશો તો આમ કે તમે આમાં પકડાના છો તમે કે આની ટ્રેપમાં પકડાના છો છેડતી કરતા પકડાડો છો, ડ્રગ્સમાં પકડના છો, આવું બધું પકડાડા છો એવું બધું કરીને ખોટા ખોટા એમનું નોમ લઈને એમના કુટુંબજનો નું નોમ લઈને એમના બેંક ટેલ આપે ને આ આપે તે આપે કરીને ડાયરેક્ટ વીસ લાખથી પચાસ લાખ એવું કે પડાય દે છે.
આ સો ટકા આતારામાં તો અવે પૂર્વભાઈ કેવું હોય છે. અમણાં મેં એક કિસ્સો સાંભળ્યો હતો કે અમારા ત્યાં કલિગ છે નજીક ના એમને ત્યાં કેવું હતું કલર કામ કરવા માટે આવ્યા છે ભાઈ. અવે એ ભાઈ નું નામ લઈ ને એ લોકો પેલા એવું કીધું કે અમે તમાર ત્યા કલર કામ કરતા અવે એકચ્યુલી માં કેવું ઘટના ઘટી કે એમના જે કલરકામ થયેલું હતું. એટલે એ ભાઈ ન કે હું બોલું છું તમે ઓળખ્યો ન ઓળખણ પડી એટલે કે આ ઓળખણ પડી તો એમાં કેવું અવાજ તો કોઈ એટલો બધો તમે પેલું ના હોય એટલે કે મારે કે હોસ્પિટલ આયો ચુ ને મારો કાકા છોકરો પૈસા નખાવશે તમારી અંદર જો જો તમારા અંદર આવી ફેક મેસેજ પણ આવે છે. કારણ કે તમારા એકકાઉન્ટની અંદર પચીસ હજાર પડ્યે પણ તમારા એકાઉન્ટની અંદર ના આવ્યા હોય એવી રીતના એમને વળી શું સ્કૂલે જવાની ઉતાવળમાં એની અંદર પચીસ હજાર ટ્રાન્સફર કરી દીધા. પછી ફરીથી મેસેજ આવ્યો. કે બીજા ત્રીસ નખાવે છે. પછી પેલાને લાગે હારું આખો દિવસ આ કેમ નખાય નખાય કરે છે. એને ના પાડે પછી જોયું તો ઓહો પેલા આગલા પચી એ નતા આયા.
આ એ રીતે જોડે પણ સેમ ટુ સેમ આવું થયું ગયું. મારા ફ્રેન્ડસડ જોડે પણ સેમ ટુ સેમ આવું થયું પણ અવે એમને એવા ભૂલ કેવી કરે છે આમાં જો થોડું ભણેલો ગણેલો માણસ હોય ને તો એ જોઈ જાય કારણકે જે નંબર બેંકનો આવે છે ને એ બેંક ના તો શું કોડ ડિજિટલ હોય છે. એના નામથી આવે છે. ઈન્ડિયન બેંક કે એવું કરીને આવે છે. પણ આ જે નગ પ્રાઇવેટ નંબર ઉપરથી મેસેજ સેમ ટુ સેમ બેંક નો કોપી કરી ને એમાં તમારું ખાલી ખોટું નામ અને પેલું ચડાય ને તમે ડાયરેક્ટ મેસેજ મોકલી દેય એટલે અવે જેવું હોય છે કે પચાસ વર્ષ વાળા વ્યક્તિને કે ચાલીસ વર્ષ વાળા વ્યક્તિ ને બધી ખબર ના પડે
ના નો જ પડે ને એ લોકો તો આપડે કેવું હો કે ભાઈ મેસેજ આવ્યો છ તો હું મેસેજ આવ્યો છે એટલે પૈસા તમારા ખાતામાં જમા થયા હોય ક્રેડિટ સેમ મેસેજ અમુક તો કેવું કે ફોટા તમને મૂક ફોન પે પરથી તમારું સેમ નમ પટેલ જેવ હોય તમે એટધરેટ કરીને તમારું નામ આ આવી જાય. અને પહિ નીચે પેમેન્ટ લખેલું આવી જાય. એટલે તમને તો શું લાગે મારા ફોન પે માં આ આવી ગયા છે. પણ અત્યારે તો આવું ખાસ જોવું પડે પેલા
આ તમારે તમારે પેલા બેંક નું ચેક કરવું પડે સ્ટેટમેન્ટ કે આવ્યા છે કે ના આવ્યા પછી તમારે ફોનપેમાં પણ ઓપ્લિકેશનમાં જોઈને ચેક કરવું પડે કે ભાઈ ફોન પેમાં આવ્યા છે કે સમા આવ્યા છે. અને અમુક ના તો કેવું હોય છે કે ફોન પે નહીં વાપરતા કે ના ગૂગલ પે વાપરે ઓનલાઈન એકેય ડીઝી ટલ એપ્લિકેશન પણ નથી વાપરતા એર્યા તો પણ એમને કહેવાય કે તમે આવું તમારા ફોન પે પણ નાખીશું અને પેલાને ખબર પણ ના હોય. કે એમ તો એવું હશે કે આ ભાઈ અમા જોડે ફોન પે હશે ગૂગલ પે ગમે તેમાં એ નખાતા હોય ડાયરેક એટલે એમના જોડે ઓનલાઈન ફ્રોડ થઈ જાય છે. આવી રીતના આપડે દખવા જો તો હૌથી વધારે હાલ તો એવું નથી કે ગરીબ માણસ ને અભણ માણસ પણ આવા . કેટલા ડોક્ટર છે. જેટલા પોલીસ વાળા પણ છે. અમુક વસ્તુ કે ગમે તે વસ્તુ હોય છે એ આવા ઓનલાઈન સ્કેમમાં ફસાઈ જ જાય છે.
હા શો ટકા શો ટકા.
સમજ્યા તમે. એટલે આ બધું તો બઉુ કાઠું છે પ્રતિક ભાઈ આમ તમે જોવા જ ને તો બઉુ જ.
અત્યારેમાં ભાઈ દુનિયા પર અત્યારે એ બઉુ વિશ્વાસ રયો નથી. દુનિયા બહુ જલીમ થઈ ગયું મન એવું લાગે છે એમ. તમારે અત્યારે પૈસા માટે સગા ભાઈ નુ પણ મર્ડર કરી દેવામાં આવે. એવું હવે તારે એમ થઈ ગયું છે અત્યારે મેન લોકોને શું છે અને લોકો આ બધું.
હિમાં જ.
આ બધું કેવું છે ભાઈ લોકોને અત્યારે શું જોએ છે ખબર છે સુખ સાયબી જોય છે હું કેવું. હું ફરું છું હું કેવો વટ થી ફરું છું મારે ગાડી હોય જુઓ બંગલો હોવો જુઓ. બે ચાર સોનાની વેટીઓ પહેરેલી હોય જો ધાગીનો પહેરેલો હોય જો. અને હુંમ દાદા થઈને પણ હું બધાને બસ અત્યારે કોઈને મહેનત નથી કરવી ભુરો ભાઈ. બધાને ડાયરેક્ટ શોર્ટ ટાઈમમાં પૈસાદાર થઈ જઉં છે.
હા એટલે શોર્ટકટમાં અસ અસ શોર્ટ ના. વસ્તુ કેવા કે લોકો જુગાર માં પછી લોકો દારૂમાં આવી રીતના કરી કરી કે શોર્ટ ટાઈમમાં જેમાં પૈસા આવતા હોય ને એમાં લોકોને વધારે પેલું ફસવાની હોય છે. કે કેવી રીત નામું કે લાખો પતિ કરોડો પતિ થઈ શકો દિવસે દિવસે તરી. પણ એના સમજતા જ નથી કે આમાં જેટલા પણ તમે અંદર જશો જેટલા પણ તમે જશો એટલું તમારું જ નુકસાન છે તમારા જ પૈસા ઓછા થવાના છે. ભલે તમારી જોડે દસ હજાર એ આપતા પણ તમારો વીસ હજાર ખર્ચો ક્યારે થઇ જશે તમને પણ ખ્યાલ નહી આવે.
હ સોડા આ બધું ભાઈ આ બધું એવું છે બે નંબર નો રૂપિયો ભાઈ અતારમાં. બે નંબર માં જ જાય છે જનરલી બધાને અને બધા લોકો ન અત્યારે મેન્ટાલિટી થાય છે અત્યારે કોઈને હવે તો એક્ટિવા પર નથી ફરવું પેલા તો કેવું હતું જુના જમાનામાં તો આપડે સાયકલો હતી એટલે સાયકલો એટલે આપણને બહુ મજા આવતી તી સાધનો આયા. હવે તો લોકોને સાત ગાડીઓની અંદર પણ સારી ઓડી છે બી એમડબલ્યુ છે. આવી બધી સારી સારી ગાડીઓની અંદર ફરવાના મન થતા હોય છે એમ. એટલે લોકો શું કરે છે એમની મને. હા મારા બાજુમાં ધારો કે તમે એક ગાડી લાયા કે મારો મિત્ર પૂ.
હા એજ ને પ્રતિભભાઈ આમ તમે જોવા જો તો કેવું હોય છે કે તમે પેહલાની લાઈફ તમે કરો કે શું હોય છે. કે પેલા કેટલું સારું હતું કે આપણે સાયકલ માટે પણ તપ તડપતા તા. લોકો અહીયા આપણે મને ખબર છે કે ગુજરાતમાં આપડ પાંચ પાંચ રૂપિયાની સાઈ
હવે આ પેલા ભાડા ઉપર સાયકલો મળતી હતી. અને અતારમ તો એ બધું લુપ્ત થઇ ગયું છે સાયકલો અતારમ તો પૈસા આમ બે. પાંચ હજાર સાયકલો ની કિંમત તમે પૂરું ભાઈ નહી માનો દસ થી પંદર હજારની તો સાઈ લો આવા માંડી છે ઘેર વાળી સાયકલો આવે છે આવે તો ન્જીસ તમે જુઓ તો પેલા તો આપણા વખત આવ ઘેરી વાી સાયકલ એવ ક શું ન એટલાસ ની સાયકલ આવ. તી અને બધા લોકો નુ સેમ જેવી સાયકલો હતી અને અત્યારે હા અને અતારની અંદર તો બધું ચેન્જીસ થઈ ગયું હા હા એજ કઉ અત્યારે તો નવ. પેલા તો આપણે બારમા ધોરણ સધી તો શું ઇવન તો હું તો ડિપ્લોમા સુધી સાયકલ લઈને જતો હતો. અને અત્યારે આમ તો લોકો સાતમા આઠમા માં આવે ને એટલે પેલું ઈલેક્ટ્રિક આવે છે ને. એ તો કે અગિયાર બાર વાળા એક્ટિવ ને આવા બધા સાધનો લઈને જ નીકળવા મ. લતા ના બાળક ને એતો કષ્ટી લીધી જ નથી. કેવી કશટી હોય ને કેવી રીતના એજ્યુકેશન લેવાય એટલે એમને તો ઈજી. મળયું છે એટલે એમને એજ્યુકેશન ની પણ કદર નથી અતારમાં તમે જોઓ. ઓલ ઓવર પાવો પણ તનું જે સાક્ષરતા ર એ બહુ. નીચી છે ભાઈ ઓલ ઓવર ગુજરાતની અંદર આપણી અંદર
તમે ઓમ જોવા જો તો પેલામાં કેવું હતું કે આપણે જે ભણતા હતા આપણેે જૂના પુસ્તકો યુઝ કરતા હતા કે જેમ કે આપડ ફેમિલી નો પૈસો બચેને આપડે એમાં મજા પણ આવતી હતી પણ આજકાલના તમે છોકરાઓ જુઓ તો ઓનલાઈન આઈપીડ માંગે પછી કે આ કોર્સ લઈલો દસ દસ હજાર ના પચા પચાસ હજાર ના કોર્સો એરા લે પછી કે એમાં પણ એરા ભણે કે ના ભણે હા એવું ઓલ ઓવર કેવું રહે છે કે બઉ
જી આઈ છે ફ્રી ફાયર છે આ બધી ગેમો રમી રમીને લોકો પૈસાથી ગેમો રમ થઈ ગયા છે એ તો ગવર્મેન્ટ સારું છે કે બ્લોક કરી દીધું છે બધું ન બાકી
હા અમુક બ્લોક કર્યું છે ગવર્મેન્ટે પણ અમુક બાકી રહી ગયું છે કે ભ આમાં બ્લોક કરવું છે આમાં નથી કર